અરે
રે ભાઈ.
હા કઈ નઈ, બસ બેસી રએલા.
ઘરે બધા કેવા, સારા ને?
હમ્મ, બધા સારા. તમારા ઘરે?
બસ ચાલ્યા ઘરે ભાઈ આપડે તો હવે.
હા બરાબર.
હમ્મ ક્યાં છે તે હવે?
બસ હમણાં તો બધું ચાલ્યા કરતું સે, ઘેરે બધું ખેતી વારું ને એ બધું ચાલ્યા કરે આવડે તો હું તેમહો અડે તો વેકેશન પડી ગ્યું એટલે હમડે તો ઘેરે જ છે.
આપડે પણ આજ જ હવારે જ ખેતરે એ જઈ આઈવો જરાક બધું કલમ ને ક્યારે નેવી કરવાની હત એટલે જય આઈવો હવાર હવારે.
બરાબર. અમારે તો કોલમમાં તો કેરીને એવી તો ઓસી છે તો મળે જ જેવી ની, ખબર ની હું થયું આ વખ આ વખતે તો બધું બધાને બઉ કેરીને એવું કઈ બો એમ તેમ ની મલે વધારે. પડતું.
હમ્મ, આ વખતે મતલબ આપડે ખેડૂત લોકોનું તો ખેતરમાં પણ પેલું ખે ભાત વાળું પણ બહ ઓછું પાક થ્યું ને વરસાદ આવી ગયો હો તો તેમાં પણ બધું આમ તેમ શિષ્ટા આ થઈ ગ્યું. હવે કેરીમાં પણ કેરી પણ બો કઈ આ વખતે દેખાતી ની મળે બધાને અમુક ને તો કઈ મલે જ ની આખિ એમ જ છે આ
હમ્મ, તે તો તેવું જ જાણે અમારે તો હું, હમણા પેલેની જૂના જૂની કલમ છે કે નિ આપડે, તેના પર પૈસા તેના પર કેરી તો હમણાંતો એટલી બધી તો ની મલે પણ જેડ નવી લાખેલી ને એના પર કઈ છે થોડી ઘણી હોય. ઘેર પૂરતું ચાલી રે એવું છે, દવા સાઈટી દવાના હો પૈહા ની નીકળી રહ્યો ઘર.
હા. અમે પણ યાર પેલું ફસ્ટ પેલું હું કે મોર ફૂટે ત્યારે બધા કેતા હતા કે મોર ની ભીટા મળે દવા લગતા સાટી દેવ સાટી દઉ દવા સાઈટી એક વાર પછી હમણા પાં છી એમ તેમ છાઇટી પણ કઈ ગય એટલું બું આની આવ બસ એવું લાઇગુ ખની દવાના જ પૈસા ગ્યા છે કેરી તો ઘેરના માટે થાય ની થાય તેટલું જ તેવું છે.
અમારોવું તેવુ જ પણ હવે, હું કરવા માટ અમે તો એક વાર સાટેલો અમે તો ત્રણ ત્રણ વાર સઇટુ પણ કેરી જેવી દેખાય નહી ખાવા પૂરતું બી થાય એ રી તે તો હારી વાત તો.
અરે પણ એમ છે એટલી પણ હવે પણ એટલું પણ નહી મળે કે એમ તેમ બાકી પેલા હું એટલી થતી હતી કે વેચવા વેચીને પણ બધું દવાનું પણ પૈસા નીકળી આવતા, ખાવા હારું પણ નીકળી આવતા, પ્લસ આપડા પાસે કેરી ને બધું બચતું હતું.
હમ્મ.
હવે હું એટલું કઈક, હવે આ વખતે એટલું કઈ ખાસ મળે નહી.
હમ નામણા તો હું અમુક લોકો તો બધા વેચાતી ને એવી કેરી લે લ આપડે તો, એવું નથી બની શકે એમ
આપણેે તો ભ ખેડૂત છે, આમ એમાં જ રએ કે ભ આપ ખેતીમાં જે થાય તે ખાઈ પીને ખુશ રહેવા પડે, આપણે કામ વેચાતી લેવાના
હમ હમણાં તો શાકભાજી હો ને બધું જ. મોંઘું થઇ ગયેલું હમણાં તો આપડે લેવા જાય કે ભી ત્યાં બી કેટલું મોંઘું હમણાં તો લેવા ન જવા પૈ બઉ એટલે તો બધ બઉ વધી ગયેલો બધામાં શાકભાજીમાં હો બધું મોઘું બહુ થઇ ગયેલું.
બધામાંન ભાવ વધી ગયો છે કઈ સમજ નહી પડતી મળ શું કરવાનું
હમ અમારે ઘરે એટલે, તો હમણા તો શાકભાજીઓ બધી શાકભાજીઓ જેવી કરલી છે પણ હું હ પેલી દવા સાાટેલી છે જંતુ મરવાની પણ તે બધું કીટાણુ ની બધા પડિયા જ કરો એમ અંદર એટલા બધી શાકભાજીઓ પણ મરી ને આવી જાય હ તેમાં પણ પેલું નહી થવા દેવા ઘા
અમે પણ પપ્પા એ હમણાં બે મહિ બે એક મહિના આગળ બધું મતલબ બધા જ લાવેલા પેલું રીંગણનું છોટ ટામેટા વાળું ને બધું, તેમ તેમ નાંદલી જેવી વાડીી તો કરેલી છે. પણ એટલું કઈ, નાની મળે થાધા છે એમ ખાવા માં ગે કોઈ કોઈ વાર થાય કોઈ વાર લાવવું પડે
હમ
મોઘું જ એટલું છે, કે શું? કરીએ આપણે જ લાવીને આપણે રોપીને ખાઈ પીને રહેેવા પડે એવું છે, હમણાં તો
હમ એ તો તેવુંજ જાણે, પણ હું કરાવ
એ પણ છે
હમ ક બીજું હમ
પણ વાડીને બીધ કરતા હશે, ને અમુક મતલબ આપણે આપે જોવાે ખેતી વાળા
હમ આડીને એ કરે ને અમુક લોકો એ બાજુ તો બધા મને આમ, તો જોબ ને નહી જાય કોઈ, બા ઘેરનું ખેતી ને સાચવી ને એું કરે એ બાજુ તો બધ,
ખેડૂત લોકોના ઘેનમાં જયારે આપણે મતલબ જમીન બીમીન જય્યારે ખારી હોય ને આપણે આપણેે તો ખેતીમાં જ ગુજારો કરવો પડે આપડણે નોકરી કરીએ તો પણ એમાં એટલો પગાર તો પૂરો થાય નહી. ખેતીમાં કઈ એમ પેલું કો વધા બધું શાકભાજીને એવું થઈ જાય તો નીકળી જાય બાકી તો તેમાં પણ, આપણને બ એટલો ફાયદો અમુક વા તો નહી થાય કેમકે રોપીને કઈ, પણ એમ પ બધું પડી આવે જીવ જંતુ તો તેમાં પણ બધું નાશ થઈ જાય.
એ તો એવું જ પણ હવે આપડે પણ શું કરી શકીએ એમાં હવે,
તો તેવું જ આપણેે તો ખેતી વાળા તેમાંજ રહેવું તે જ લાઈફ છે, હવે જે થાય તે મતલબ હું, કે થાય નહી થાય તેમાં જ ગુજારો કરવો પડે,
હમ આપડે તો હણા એવું ચા ખેતી માંથી જ બધું ચલાવવા પડે ઘેર ઉભી હોય તો તેમાંથી પૈસા જે આવે તે લઈ મુૂકવા પડે વ શાકભાજીઓ માંથી આપડો તો, કઠોર ને એવું ખાવા પડે ઘરના માટેીને આપણા માટે ભી, સારું શાકભાજી બી સારી પણ એટલું બધું બી શાકભાજી પણ નહી ખાવું જોું, એમ
ખાવામાં શાકભાજી તો સારી પણ અમુક પેલું જ દવા મારેલી હોયને એમ ધ એમ જ વધારે કરીને પેલું બધી ઇન્જેક્શન વાળી શાકભાજી આવે ત્યારે જરાક પ્રોબ્લેમ આપણને બીમારીને પ્રોબ્લેમ થઈ શકે બાકી તો એમ શાકભાજી, ખાવામાં તો બહુ સારી તેમાં આપણે એમ ઘેર ની શાકભાજી હોય તો, કઈ જોવાનું જ નહી, કેમકે આપણે જ રોપેલી હોય આપણા હાથથી મતલબ થયલી હોય એટ વાંધો નહી, આવે
હમ નહી હવે હું કરી શક્યો હતો
આપ ચાલ્યા્યારેાર હમણાં મોટા પણ બે કેન્ડામાં જેવી બધું રો ેલું તો છે હમણાં પાછું
હમ્મ તમે દવા કઈ સે તે અ સા પેલું અમ શાકભાજીઓમાં
અ મોટાપાપા લે આવે લા એમ પારડી ગયેલા પારડી સાઈડ કઇ હતુ તે મતલબ બધું એમ શાકભાજી વાળી બધી આ રાખે તાજી લે આવે વચ્ચે તો વચ્ચે તો ભાત હમ્મ ઘઉં ને એવું પણ નાખેલું પણ એટલું કાઈ નીચી એ પેલી જુવાર ને એ નાખેલી તેમાં થોડું ઘણું થઈ લે મતલબ બાકી તો નહી થવા ગરમ હમણાં
અમારે બીને સે ને દવા લાવવાની સે કેમ કે બો બો મરી જાય શાકભાજી હમણાં તો એટલા જંતુ કીટાણુ પડે ને કે શાકભાજી બધી ખાય મારે ની હારી જાય ને બધું એમ બો ખોટ લાગેને પૈસા જે બગાલા શાકભાજી ન ઘર ન ખાવા પીવાનું પણ થોડું ઘણું થાય રહેતું હોય તેમ પણ વાત પણ તેવું પણ નહી થાય એક તો કેરીમાં પણ બહુ હમણાં એવું થયુ ગયું તેમાં પણ ચાર થી પાંચ હજાર નીકળી ગયા હમણાં પાસા દવા સાઇ ભજીમાં તેમાં પણ પૈસા નીકળી જાય તો પછી આપણા માટે તો કઈ બચે જ નહી
હા આપણા માટે તો હવે બહુ મુશ્કેલ જ થઈ ગયું છે કેમ કે દવા એટલી મતલબ દવા છાંટવાથી પણ અમુક વખત તો જીવજંતુ કીટાણુ પેલા જાય નહી ને એમ તેમ હોય તો
હમ્મ હમણાં તો અમુક લોકો તો હું અમ જેમ એક તો ચાર પાછી બો નીકળી આવે નીચેથી પાછી ચાર માટે કઈ કરવા પડે હમણાં તો હ અમુક લોકો ચાર બહ નીકળે એટલે નીચેથી આમ પેલું પ્લાસ્ટિક પેલું કરીને જેવું તેવું જેવું કરે બધા ખબર નહી હવે પણ ટ્રાય કરી જોું આપણે તેના લીધે ચાર ની નીકળતી હોય તો
હમણા બો બધા હમણાં મેં કાલે અમે પણ કાલે એ કઇ ગિયાના રસ્તા મા તો બે ચાર પેલું જોયું કે આખા એમાં નીચે પેરું પ્લાસ્ટિકને છોડનો ભાગ જેટલું મતલબ ના એમ પેલું રાઉન્ડ કરીને ખુલ્લું રે એટલે હું પેલી નીચે તેની ચારા આમતેમ નીકળે ને એમ તેના માટે જ હશે તે એક વાર આપણે પણ કરી જવું જોઈએ જે જ જ ખબર તો પડે ને આપ આપણને કઇ જીવ જંતુ બધું આવે આવે ન આવે
એના લ એના લીધે હું સારું પડે એમ ચાર ની નીકળે પાણી મૂકવાનું હું ટપક પદ્ધતિ મૂકી દઈ ને તો હું ટપક પદ્ધતિ માંથી પાણી એ લોકોને હું પસાર થયા કર એટલે પાણી ની જરૂર હોય એટલે તેમ તેમ છોડ પણ સારું નીકળે ને જે શાકભાજી હોય ને તે પણ સારી લાગે ઉપર એમ એટલે ટપક પદ્ધતિ નું કઈ પ્લાન કરવા પડે તે મૂકવા પડે એમ
હા તે વસ્તુ હોય તો ચાલે એમ પેલું પછી એમ આપણને બહુ એમ આની રહેવું પડે
હા.
ટ્યાપક પદ્ધતિ વાળું હોય તો વાંધો નહી આવે એમ
હમ તે સારું પડે આપે
ને નીચે ચાર નહી હોય તો પછી હું કેેલો છ જીવ જંતુ પણ એટલા નહી થાય તો આપણને ખેડૂત લોકોને એટલે ફાયદો થઇ જાય કે પેલું આ બધું જીવ જંતુને એવું બધું નહી પડે એટલે આપણને સારું રહે
હા. હમણાં તો ચાલ્યા કર શાકભાજીઓ થાય તો માર્કેટમાં આપવા જવાના છે તમારે પણ આપવાની હોય તો કેજો સાથે જ પછી આપી હ તો થોડો ભાવમાન તેમ થઇ શકે
હા તોવું જ ચત હવે જે થાય તે કરીને આપણે વિપણ
હમ ઘેર ચલાવ સારું તો આપડે તો કઈ કરવા તો પડે જ
હમ ઘેર ચલાવાળ આપડ
સારું ચાલો નહી પછી હવે
દવા દવા લેવા જાય તો ફોન મારજે ભાઈ
હા હા સારું ચાલો નહી ઓકે હા